હલો રાવલભાઈ બસ મજામાં તમે કેમ છો?
બસ અમે મજામાં. તમારે એવરાજ જે દેવસી ભઈ એ બાજુવાળા કામ કરવા જાય છે?
ઓવે ઓવે એટલે મેં એ માટે ફોન કર્યો હતો વ્યવસાય વિશે ફો વ્યવસાય વીએ વિશે વાત કરવી તી એટલે મે ફોન કર્યો તમને.
હા બરોબર તમારે વ્યવસાય વિશે વાત શું કરવી છે. તો મને જણાવો તો હું એમની થોડીક માહિતી આપું.
હા તમને અનુભવ હશે ને?
હા તો તમારે કયા વ્યવસાય વિશે વાત કરવી હૈ કોઈ દુકાન કરવી હે કે કોઈ ધંધો ચાલુ કરવો હૈ?
તમે કયા વ્યવસાય કરેલો?
અમારે તો કોને પેલડીમાં આમ બિલ્ડિંગ મટીરયલ્ છી ની દુકાન છે તો એ અમારો મોટા મોટો વ્યવસાય રહે છે એ.
એવું એમ.
હા.
શું દુકાન નો નામ શું છે?
આહ, રાજસ્થાન બિલ્ડીંગ મેટરીયલ્સ.
હા હા. હા તે બીરડી માં આવેલી રહતી ને?
હા તે પેરડીમાં ફા રેલવે ફાટ
હા હા અમાર કાકાને ત્યાં ઘર બનાએ નાનું હતું ને તેથી ત્યાં ટાઇલ્સો પથ્થર ત્યાં સીટ લઈ ગયા હતા.
હા તો તો તમેને તો સ ત્યાંથી લાવ્યા હશે તો રાજસ્થાન ના એકલા પથ્થર વખણાય છે. તો તમને સસ્તા બી પડિયાશે ને
હા સસ્તા ન ચારા હતા હા.
હા.
એટલે મારેને એક વ્યવસાય કરવો તો એટલે કયા વ્યવસાય મારું દુકાન માટે કે બીજું ગથંતો.
હા, તો તમારે વ્યવસાય કરવો છે તો દુકાન કરવી છે કોઈ ઠંડા પીણાની દુકાન કરવી છે કે તો કોઈ બિલ્ડિંગ મટરિયલ્સની દુકાન
મારે મારે જો દુગન કરવી છે, એક ભીલડીમાં બજારમાં તો કઈ દુકાન કરાવરા અત્યારના સમયમાં કાપડની ધંધાની.
હા તો થાય, હું એ પ્રમાણે કહેવા માગુ તો તમે જે ઠંડા ની દુકાન કરો ને, તો ફક્ત એ ઉનાળાને અંદર તો ચોમાસાની અંદર જ વેચાયાય અને જો કાપડને કરો, તો બારે મહિના નો તો વ્યવસાય ચાલુ રેય અને ગમે એક કો પ્રસંગ સારા પ્રસંગમાં તે લઈ જાય કપડા બીજા
અચ્છા, તો તમે જે બિલ્ડિંગ મટીરિયલ નો ધંધો કરો છો, વ્યવસાય
હા હા હા વળતર તો ત્યાં એવું છે, ને તો મને રાજસ્થાનમાં થી સસ્તો પથ્થર મળે છે, અને અમે લોકો લોકો ને વ્યાજબી ભાવે અલીયે છીએ. ત્યારે કોને ચાલે ટકા સો ટકામ ચાલીસ ટકા મને નફો મળે છે, અને સાહીટ ટકા હ જે ગ્રાહક ને આપીએ છીએ, હા હા હા, તો તમારે કયો ઠંડા પીણા નો ચાલુ કરવો છે, કે કેડટસ ખોલવો છે, કે વેલ્ડંગ મટીરિયલ્સ
હા, બિલ્ડિંગ મટિરિયલ્સ ટાઇલ્સનો ધંધો કરવાની ઈચ્છા હે
હા તો તમારું ગોમ કયું નજીક પડે તમારું શેર કયું નજીક પડે
જો અમારે તો ડીસા નજીક પડે
હા હા
એટલે ડીસામાં ધંધો કરવો છે, પણ એટલું તમે મને થોડી વધુ માહિતી આ લો એ ધંધા વિશે, તો હું વિચારું
હા તો બિલ્ડીંગ મટીરયલ્સ હું તમ ને માહિતી આલી શકું કે ત્યાં ડીસા ની અંદર બસ સ્ટેન્ડ ની બાજુમાં બસ સ્ટેન્ડ ની બહાર અ રામાપીર નું મંદિર આવેલું છે ત્યાં તો ત્યાં કોને દુકાનો હશે જ ત્યાં દુકાન અસલ સેટ કરી નાખવા નહી પછી ત્યાં તો તમારે રાજે ટુકડું પડે જ
અચ્છા
હું તમને એક કોમ ફેક્ટરી બતાઈઓ કંપની બદ બટાઉ ત્યાંથી તમે માલ લાવો ત્યારે તમને સસ્તો બી પડશે અને સારો આવશે અને ત્યાંથી તમે સારી સારી ટાાઈલ્સ લઈ શકો છો સારા પથ્થર લઈ શકો છો સારા તાંફલા લઈ શકો છો સારા તાર કે ગમે એ ટેડર્સ ખોલવું હશે તો ત્યાં કામ આવશે ત્યાં એવી વસ્તુ મળશે
અચ્છા અચ્છા તમારે કઈ કે કેટલી દુકાનો છે આમ તમારે
હા અમારે તો બિલ્ડિંગ મટરિયલ્સ દુકાન જ છે પણ અમે તો ત્યાં ટેડર્સ નું બી રાખીએ છીએ ત્યા બારી બારણા ત્યાં પછી બારી બારણા ના દરવાજા તાફલા લાઈટ ફિટિંગ ત્યાં વાયરંગ બધું વગેરે અમે રાખીએ છીએ
એવુંમ તાર કોઈ બીજી દુકાન નથી બીજા વ્યવસાય માટે
હા અમે એક બીજો વ્યવસાય બી નક્કી કર્યો છે ત્યાં બે મહિનાની અંદર જ ત્યાં ખોલવાનો છે
અચ્છા
ખેડૂતો બધા અમને એવી કહેતા હતા કે તમે એક એગ્રોની દુકાન કરી કરો ફરી તો અમે ત્યાં એગ્રોની દુકાન ભી કરવા તૈયાર છો
એટલે મેં વાત સાંભળી હતીી કે તમારે પેટ્રોલ પંપ ચાલુ કરવાની વાત થતી હતી
હા પેટ્રોલ પંપમાં એવું હા વાત હા છો અમારા પેપળો ગામમાં પેટ્રોલ પંપની એક જરૂર છે ત્યાં અમે એક અમારો પેટ્રોલ પંપની અંદર લાસન્ રિવ્યૂ કરવા આપ્યું છે ત્યારે રિવ્યૂ થઈ જાય કન્ફર્મ થઈ જાય ત્યારે પછી અમે નેમા ડ્રાય ફ્રીકેટ કરીએ ત્યારે અમે ત્યારે કંપની અમન ડીઝલ આપે, પેટ્રોલ આપે. ત્યારે અમે સેલિંગ નો શરૂઆત કરીએ.
અચ્છા તો તમને હજી પેટ્રોલ પમ્પ ના બિઝનેસ વિશે અનુભવ તો નહીં હોય નઇ ને
ના પેટ્રોલ પંપ વિશે તો અમને અનુભવતો છે ખો બધો
અચ્છા
હા આમુ નાનો હતો ને ત્યાં ક્યા પેટ્રોલ પંપની અર ને મુ નોકરી કરતો તો
અચ્છા અચ્છા તો તો અનુભવ હશે.
હા અનુભવ જોરદાર એ એમો પેટ્રોલ પંપની અંદર જે પ્રતિ લિટરે પેટ્રોલમ ચાર રૂપિયાશ મળે અને ડીઝલ ની અંદર
પ્રતિ લિ પ્રતિ લિટર છ રૂપિયા મળે ડીઝ પેટ્રોલે
હા પેટ્રોલે છ રૂ
તો હાલ જેવી રીતે આપણે છન્નુ રૂપિયા મા ડીઝલ મળે. તો તમને છન્નું રૂપિયા ડીઝલ મળે?
ના હમણા છનન્નુ રૂ બી ના મળે અમને એમાં સાડા ચાર રૂપિયા મને ઓછા મળે.
અચ્છા સસ્તું મળે એટલું. એવુંય તો તમે એક ફેરે કેટલું ડીઝલ લાવો? એક ત્રંગ
અમે તો એક ટ્રકમાં વીસ હજાર લીટર લાઈએ. તો પ્રતિ દિવસે અમારો એક દિવસનું સેલિંગ થાય કોને અ બે હજાર લીટર ગઅ થાય
હા વચમાં ખબર પ ડીઝલની તંગી હતી
હા ત્યારે બહુ તંગી હતી. ત્યારે કંપનીમાં બી ઓછું ડીઝલ હતું પેટ્રોલ ઓછું હતું. ત્યારે ઓછું મળતુ માવા પાત્ર હતું ત્યારે તો કોને અ આજુ બાાજુ ખેતરના ત્યારે સિઝને ચાલુ થઈ અને પૂરતા પ્રમાણમાં ડિઝલ પૂરતું નતું પડતું એટલે ત્યાં બહુ અછત હતી.
એટલે મારે પણ ડીઝ પેટ્રોલ પંપ શરુ કરવો તો પણ હવે એવી ઈચ્છા એ કે બિલ્ડિંગ મટરિયલ્સનો વ્યવસાય કરવો હે
મટરયલ્સનો તમારે વ્યવસાય કરવો તો. અમે સપોર્ટ ક કરી આપશું ને તમારી સલાહ પ્રમાણે અમે સલાહ પ્રમાણે તમારે કરે જવાનું
એટલે મારે કોઈ સપોર્ટની જરૂર હતી. એટલે તમે જો સપોર્ટ આલતા હોય તો મુ એક બિઝનેસ કરી શકું.
તો સલાની જરૂર નથી સપને જરૂર છે
હા સપોર્ટ ની જરૂર છે
તો અમે ચાર પાંચ તમને ઘર બતાઈએ
સાંભડ જત
હા હા અચ્છા એવું છે એમને હા તો અમે સપોટ કરવા તૈયાર છે ને પાર્ટનરશિપ એ કરવા તૈયાર છે
જો હાલે થી તમે પાર્ટનર થવા માગતા હોય તો અમારે પણ ખર્ચો ઓછો થાય ને બિઝનેસ ચાલુ થઈ જાય તમારે પણ એક નવો તમા
કરીએ અને અમે પાર્ટનરશિપ કર બંનેનો ખર્ચો સરખો સરખો થાય
અચ્છા અને તમારે પણ એક નવા વ્યવસાયની શરૂઆત થાય એક નવી જગ્યાએ
વિચાર હે એગ્રો બનાવાની વિચાર હ
હા તો જો તમારે એગ્રો બનાવી
તમારે હાલ જો હારે બિલ્ડીંગ મટીરિયલ્સની દુકાન કરવી હોય તો અમે સપોર્ટ કાલવા તૈયાર છે
જો તમે એગ્રો જાર તાર બનાવો તો અમને પણ કેજો અમે કદાક પાર્ટનર થવા ઈચ્છતા હશુ તો તએ પાર્ટનર માં લાગશો ને
હા અમે રાખશું તમારે પા સિપા એમે ભી કરવી હશે તો અમે ભી રાખશે
અચ્છા એટલે એ વી રી તે જો ધંધો કરી તો આગળ જવાય બાકી તો પાર્ટનરશિપમાંજ હાલ કા મજા હૈ
થા છે પાર્ટનરશીપમાં મજા હે તો હું તો એટલું કહું કે જો એક વ્યક્તિ હોય તો એટલું કોઈ વ્યક્તિ એટલું રોકાણ કરીના હકે ને એટલું વ્યક્ તે રોકાણ કરે તો તેના ઘર ભી વેચવા પડે એવું થાય
નુકસાન બી નાખામી કરે
હા હા ત્યાં નાનીથી શરૂઆત કરો તો મોટાથી ત્યાં પ પગેથી મોડીને હાથ વધે જવરાય
વાત સાચી એટલે મેં પણ એ વિચાર્યું છે તમે મને સ્પોર્ટ કરજો
હા તો તમારે દુકાન કોઈ ધ્યાનમાં હૈ
મારે તો ધ્યાનમાં નહી જો તમારા ધ્યાનમાં કેજો મને
હા ત્યાં એક રામાપીર નું મંદિર છે ત્યાં એક દુકાન ભ ધ્યાનમાં હ ને દુકાન બહુ મોટી છે
અચ્છા તો તો ચાલે
હમ તો આપડે દુકાન ભાડે રખાય કે
જો મને તો આમાં બિલકુલ બી અનુભવ બ નઈ જો તમે ભાડે રાખવા માંગતા હો તો ભાડે નક્કે ખરીદી લેવી હોય તો
હું એવું કેવું તો તમારે હાલ બજેટ કેટલું હોય
મારે હાલ બજેટ પચાસ લાખ નું છે
અચ્છા તો પચાસ લાખ તો અંદાજે એક કરોડ ની પચાસ લાખ જેવું તો અંદાજે હોઉ જ જોઈએ
તો તો તો ભાડે રાખવાવામાં મજા હૈ
હા ભાડે તો ભાડે રાખી કે તું એક કરોડ તો તો તો પચાસ લાખ તમે કરોને પચાસ લાખ હું કરો એમ કરીને એક કરોડ નવ માલ અંદર ભરીએ
હા ચાલ પછી જય્યારે જ્યારે જય્યારે આપણે તંત
હા વાત સાચી હા ધંધામાં બી સારું મળશે સારો નફો થાશે ત્યારે દુકાન ને આપડે આપડા નામે કરી નાખશુ
ચાલ ચાલે ચાલે સારું તો આપણે જયારે તંદુરસ્ત શરૂ કરીશું ત્યારે એમાં જે માર્કેટિંગ કઈ રીતે કરીશું
હા તમારે માર્કેટિંગ એવું છે એમ ને
હા પ્રોડક્ટ ની જો જો તમારી તો દુકાન જે ભીલડેમાં આવેલી છે તે ઓલરેડી ફેમસ છે જ
હા
તો એની ફ્રેન્ચાઈઝ કદાક તમે જો દિશામાં આપી દો
હા હા તો અમે એ બી કરવા તૈયાર છે હા તો એની અમે બ્રાન્ચ બનાવા તૈયાર છે જો એની બ્રાન્ચ બની જતી હોય એનું અપ્રુવલ થઈ જતું હોય ત્યાં અમે કરવા તૈયાર છ
હા એટલે પ્રોફિટ પણ ડબલ થઈ જાય નુકસાન પણ ઓછું થાય
હા
પણ જલ્દી કર્રો
હા અ ત્યાં તો મારો વિચાર તો મેં એક કે સિમેન્ટ ની અંદર એક એજન્સી લીધેલી હ કે અત્યા એક દુકાન ભી હજ બો સીમેટ ન કરીએ
ચાલે ચાલે સિમેટ ભી ચાલે અત્યારે ડિમાન્ડ છે